હા અવાજ આવે છે બરાબર બોલો
હલો ભાઈ કેમ છો?
બસ ભાઈ મજામાં હમણાં થોડો બજારમાં ગયો હતો બહાર કામ થી થોડું સામાન લાવવાનો હતો તો કરનો તે માટે હાલ તરત જ બસ આવ્યા હા તરત જ આવ્યા કરે હા હા
લોકશાહી વિશે વાત કરવી હતી એટલે મેં તમને કોલ કર્યો
બરાબર
એટલે લોકશાહી આપણા દેશમાં જે લોકશાહી ચાલી રહી છે.
હમ
તમે જોતા જશો હમણાં જે નીટનું પેપર લીક થયું આપણા દેશ ના રોડ રસ્તા કતા
હા એ તો અમારા ગામના રસ્તા જોઈ ને ખબર પડી જાય છે.
એટલે જે આપણા દેશનું જે અર્થ તંત્ર છે. એ ખૂબ નબળું છે્ એના વિશે મારે વાત કરવી હતી જો આવુંને આવું જો ચાલતું રહેશે તો એક દિવસ આ દેશ ખૂબ ખતરામ છે. હા જો અતાર જો છન્નું રૂપિયે રૂપિયો જઈને આવેયો એક ડોલર ની કિંમત છનું રૂપિયા થઈ ગઈ તમે જોય જ હશે ન્યૂઝમાં વાત સ પણ આ એક વેલ્યુ કઢવી એક દેશની અર્થતંત્ર પર ખૂબ પ્રભાવ પડે.
હા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી કીધું હતું કે જિસ દેશ કા રૂપિયા ગિરતા હૈ ઉસકા પ્રધાન મંત્રી ગિરા હુવા હોતા હૈ
હા હા મેને ભી સુના થા જબ વ શાસન મે નહી થે તબ બોલે થે ના એ
હા હા મેં થોડા મેં થોડું થડું આવું સાંભળ્યું હતું
હા જયારે તે શાસનમાં ના હતા ત્યારે બોલ્યા હતા કે હું હજી દેશ ન રૂપિયો પડેલો હોય તે દેશ પડ એલો એવું કયું છે ને
હા
ત્યારે લગભગ રૂપિયાની એક ડોલર બરાબર રૂપિયો ચોપન રૂપિયા હતો અને ત્યારે છન્નું રૂપિયે
હા કારણ નરેન્દ્ર મોદી
એક એવું ના કહી શકાય કે દેશ જ ના નરેન્દ્ર મોદી જ ખોટા આપણા દેશમાં પબ્લિકમાં સી સેન્સ નથી તમે જોઈ શકો કચરા પેટી હોવા છતાં પણ કચરો બહાર ફેંકે તમે
કહી શકો અને એ પણ કહી શકી કે નગરપાલિકા નાગર પાલિકા છે તેનામાં શીટ કારણ કે તે યોગ્ય જગ્યાએ કચરો નખવા ના હોય એ જગ્યાએ ડસ્ટબિન જ નથી લખતી પછી પબ્લિક ક્યા કચરો લઈને જાય જો વધુ હોય
એટલે પ્રોબ્લેમ દરેક જગ્યાએ છે એટલે એવુ ના કહી શક કે એક લોકશાહી જ માં જ પ્રોબ્લેમ છે.
હા બરાબર પૂરા દેશમાં પ્રોબ્લેમ છે.
એટલે લોકશાહી એટલે મને ખબર છે પણ લોકશા. એટલે શું થાય આમ તો.
હી મારા મતે એવું થાય કે લોકો દ્વારા ચૂનેલો જે નેતા હોય તેમના મત મુજબ તેને લોકશાહી કહી શકે કે જે લોકોને પોતાના ઈચ્છા મુજબ જોતા હોય
અચ્છા આપણો દેશ તો એક લોક કાઈ દેસ કરવામાં આવે છે છતાં લોકોનું કઈ સાંભળવા માં આવતું જ નથી
ના જયારે એ લો ઇલેક્શન આવે ત્યારે તેને જે નેતા હોય પૈસા પૈસા પૈસા આપશે વગેરે પ્રચાર વગેરે કરશે અને પછી જયારે ઇલેક્શન પતી જાય તારે એક પણ જોવાવામાં નહી મળે તમને
વાત સાચી
હા અત્યારે એવું થાય છે જે લોક ચાયના કારણે અને પબ્લિક જે ઈચ્છે તે આવું વોટ આપી દે છે અને તેમને જીતાડી દે છે પછી તેઓના રસ્તાઓ ગામના રસ્તાઓ કેવા હોય છે એ બધા જાણે છે
હમણાં એક ધ્રુવ રાઠીને તમે ઓળખો છો ને
હા જરૂર
માટે ચેટલી મહેનત કરે છે
હા હા
તેને જે આ નીટ પેપર લીક વિશે જે મુદ્દા ઉઠાવ્યા છે ને તે ખુબ સારું કોમ કર્યું કેવાય આપણેે પણ તેને સહકાર આપવો જોઈએ
અત્યારે જે કોકરોજ જનતા પાર્ટી છે છે સી જેે પી
હા હા હા મે હા મેં વાત સાંભળીતી તેમની
હા જે પ્રોટેસ્ટ કરે છે પરંતુ અમુક જે એવી પ્રજાતિ છે જેને કહી શકીએ કે અંધ ભક્તો તેઓ આ પ્રોટેસને પણ બગાડવા આવી જાય છે હવે એ ખબર નથી પડતી કે તેમને અને આજે એવોસ સ્ટુડન્ટના પ્રોટેસ્ટ વિશે શું એવું હશે જેથી તેઓ આવતા હશે
આ આપણા દેશની જે મીડિયા છે એ મીડિયા એટલે એક દેશનો ચોથો પિલ્લર કહેવાય. તેજ આપણા દેશમાં વેચાઈ ગયેલી છે. અચ્છા. હા દેશનો ચોથો પિલર જ વેચાઈ ગયેલો છે. તે બસ ખાલી ધર્મને જા જાતી ના નામે વિવાદ કરે છે. દેશ ને તેમાં દોરે છે ને કઈ વિકાસ થતો નથી.
હા છે જરૂરીયાતના મુદ્દાઓ છે તે મ-મીડિયામાં મુદ્દા ઉઠાવતી જ નથી. તે કહે છે કે મો નરેન્દ્ર મોદી આ દેશમાં ગયા, તે દેશમાં ગયા. નરેન્દ્ર મોદીએ જાલમોડી કાધી, નરેન્દ્ર મોદીએ મેલોડી ચોકલેટ આપી, એવા મુદ્દાની વાતો કરે છે. પણ જે
હજી સુધી તે ગો તે મીડિયા એક નીત પેપર લીક વિશે એક મુદ્દો પણ નહી ઉઠાવ્યો બસ હિન્દુ મુસ્લિમમાં જ હિન્દુ મુસ્લિમ માંથી જ ઊંચી નથી આવતી. દેશ, દેશની અર્થ તંત્રતા ખોરવાય છે આવી રીતે તો.
બરાબર.
તમારો શું કેવું છે?
એ તો હવે ખોરવાઈ જ ગઈ છે. આ દેશમાં હવે પરિવર્તન લાવું ખુબ જ અઘરું છે. ઘણો સમય થયો છે ત્યારે જ પરિવર્તન આવશે જો
આમાં આમાં મેન પોઈન્ટ શું છે થબ્બે બ્રેન વોશ પબ્લિકનો બ્રેન વોશ કરવામાં આવ છે. ભગવાનના નામે ધર્મના નામે એટલે પબ્લિક વોટ આપે છે ને જીતા તાડે છે પહી કે કે આવું કામ કેમ થાય છે.
હા. તેઓ હિન્દુને કહે છે કે હિન્દુ ખતરામાં છે હિન્દુ ખતરામાં છે. કેમ કરી કરીને બીજે બીજેપી એને આવે છે, જે ઇલેક્શનમાં તો તે જીતી પણ જાય છે અને પછી એને પરિણામ તો બધા જુએ છે.
હમણાં જો રા રામ મંદિર બનાવ્યું રામ મંદિર બનાવાથી દેશ ને શું ફાયદો થયો. ખર્ચત કેવાય એટલો જ જો દેશ ના વિકાસમાં વાપર્યો હો, હતો
એ વાત એકદમ સાચી.
આમાં જે મેન પોઈન્ટ છે, એક મીડિયા નો પણ છે. મીડિયા દેશની મીડિયા વિ ચાઈ ગયેલી હોય, તો દેશ ક્યાંથી આગળ આવવાનો. અને આપણા દેશમાં જે. સાચું બોલે છે, તેને ડાયરેક્ટ જેલમાં મોકલી દેવામાં આવે છે. એટલે કોઈ સાચું સાચું બોલવાની મહેનત કરતું જ નથી. જે સાચું બોલવા જાય એ જેલમાં. તમે જો એટલે બીજા દેશ જે ધ્રુવ રાઠી છે, એ હાલ બીજા દેશમાં રહીને વાત કરે છે, જો આપણા દેશમાં તે આવી રીતે વાત કરે એને પણ ખોટા કેસ નોખીને જેલમાં દાખલ કરી દેએ.
હા પોતા પ્રાયવેસી
અચ્છા એટલે એટલે દેશમાં ખુબ કહી શકાય કે એક અર્થવ્યવસ્થા નબળી બની ગઈ છે.
નબળી એટલે કે વધુ પ્રમાણમાં બની ગઈ છે. અત્યારે પબ્લિક ભારત ને કમ્પેરિજન કરેલી પણ ભારત પાકિસ્તાન હરે નહી, ચાાઈના હરે કંપેરી ન કરવાની જરૂર છે. કારણ કે ભારતની વસ્તી અત્યારે તમે જોઈ શકતા કેટલી થઈ ગઈ છે.
બીજે બધે પાછળ છે એ તને ખબર જ હશે ટોપ વનમાં
તોપ વનમાં પહેલા ચાાઈના છું હવે ચાાઈના પણ પાછળ પડી ગયો અને ભાર ને આગળ જતું રહયું. દોઢસો કરોડ થી પણ વધારે પબ્લિક છે અત્યારે પબ્લિક વસ્તી ગણતરીની માટે લોકો ફરે છે જ્યારે લેટેસ્ટ જારે આંકડો આવશે ત્યારે ખબર પડશે કે ટોટલ કેટલી વસ્તી
વસ્તિક ગણતરી માટે અમારે ઘરે આજે જ આવ્યા હતા. એક સ્કૂલ ના શિક્ષક આવે ત્યાં વસ્તી ગણતરી કે તમારા બધી જે સુવિધાઓ મળે છે તેના વિશે માહિતી આપો જેથી અમે તે માહિતી આગળ મોકલી શકીએ કે કોણ ગરીબ છે મણ મધ્યમ વર્ગમાં રહે છે. મેં કીધું કે આ માહિતી તો લે છે પણ તેનો ઉપયોગ તો કરતા નહી ખાલી માહિતી જ લે છે ને
હા જેથી પબ્લિક ને એવું લાગે કે હા ભાઈ અમારું જે દેશમાં કઈક તો કરી રહી છે સરકાર વગેરે કઇક તો કરી રહ્યા છે પણ જે પ્રમાણે લાગે છે. તે પ્રમાણે હોતું નથી કોઈ પણ સરકારી વસ્તુ તમે લાભથી તમને મળતી હશે તો તેમજ જોવામાં તેં ક્વલિટી કેવી છે.
હા તમે જોશો અમારા ગામમાં હમણાં એક લાાઈબ્રેરી બની તેમાં બાર લાખ ની ગ્રાન અપરાશ થઈ છે ગ્રાન્ટ બાર લાખનીને તેમાંથી ખાલી બે લાખનો ખર્ચો જ કર્યો એક લાયબ્રેરી બનાવા તો દસ લાખ તો ખાલી પબ્લિક ખઇ ગઈ તેમાં
પબ્લિક તો ના ખાઈ શકીએ પણ જે તેમને હા નેતાઓ કહી શીખી જે ધારાસભ્ય વગેરે હોય શકે સભ્ય હશે
દસ લાખ રૂપિયા તો આવી જો કજાક બાર લાખ પૂરા વિકાસ માટે વાપર્યો હોત તો એ કેટલી મોટી શાનદાર રીતે ભારત લાયબ્રેરી
હા એ પણ બરાબર વાત છે તમારી
એટલે આ, તમે જોશો, સરકાર આપણા પાસેથી કેટલો ટેક્સ લેશે અને મોટા ઉદ્યોગપતિ પાસેથી.
હા અત્યારે જે ગરીબ છે તે ગરીબ ના ગરીબ વધારે બની જાય છે, અને મોટા માણસો જે અદાણી અંબાણી છે, તે અમીર ના અમીર બની જાય છે, કારણ શું કે કારણ કે તે નરેન્દ્ર મોદી ના મિત્ર છે એજ,
કરી આ, ગરીબ વધુ ગરીબ બનતો, જાય ને અમીર વધુ અમીર જાય છે. આમ, ઇન્સ્ટાગ્રામ ના યુટ્યુબ ના ઇન્ફલશન વાત કરે છે દેશની પરિસ્થિતિ વિશે પણ તેમની કોઈ વાત. ધ્યાનમાં લેતું જ નથી. હમણાં આ કોક્રોચ જનતા પાર્ટી ક્યાંથી ઉદભવી ખબર છે તમને,
હ કઈક કોટમાં કોઈક.
કોઇક મિનિસ્ટરે એવું કહ્યું હતું કે આ જેન ઝી એક કોકરોચ એક ક તારા હે.
હા જ્યાં જુઓ ત્યાં રખડતા હોય છે. તેમને કઈ કામ નથી હોત તો એ પ્રમાણે કહે છે.
એટલે જે બેરોજગાર છે ત્યાંથી તે કોકરોજ જનતા પાર્ ઉભવ થાય અને એ જ આજે પ્રોટેસ્ટ કરી રહી છે. હું પણ કોક્રોચ જંતપતિ ના સપોર્ટ ટમાશું.
ધર્મેન્દ્ર પ્રધાન જે વ્યક્તિ છે તેના કારણે કેટલા બધા પેપર લીક થયા છે. એક પણ પેપર લીક થયા વગર રહેતું નથી અને હજુ ઘણાય પેપર લીક થઈને જતા રહ્યા પણ કોઈને ખબર નથી પડી સમજ્યા પેપર વેચાયા છે. લાખો લાખ રપિયા મની
અને તેના નેતાઓ શું કહે કે અમારા વખતે પેપર લીક થાય એટલે તમને પ્રોબ્લેમ છે જયારે કોંગ્રેસ સરકાર વચ્ચે થતા ત્યારે તમને પ્રોબ્લેમ નથી મતલબ એ એમ કેવામાં કે અમે પેપર લીક કરીએ છી.
છતાંય પહેલાં રિઝાઇન નથી આપ તો જે ધર્મેન્દ્ર પ્રધાન છે અત્યારે કોકરોજ જનતા પાર્ટી ચાર પાંચ જગ્યા પ્રોટેસ્ટ પ્રોટેસ્ટ કરી રહી ચુકી છે છતાં ધર્મેન્દ્ર પ્રધાનનો કોઈ મેસેજ પણ આવ્યો નથી ના કે પ્રધાનમંત્રીએ પણ એમ કીધું કે આ ચાર વિદ્યાર્થીઓને નીટ એક્ઝામ જે પેપર લીક થયુ તેના કારણે મરી ગયા તો તેમનું પણ કોઈ ટ્વીટ નથી આવ
બીજા કોઈ